હલો.
છો.
બસ મજામાં વિધી બેન તમે કહો?
હા બસ શાંતિ છે એને યાં તો બેઠી ને મેં કીધું કોલ કર્યું.
અરે હા કશું નહિ હાલ આપડે કો કૂતરા ને બિસ્કીટ ખવડાવતો હતો.
ઓહો હો હો અમારે અહિયાં એક ઘરમાં ડોગી લાવવાની વાત ચાલે છે.
હા.
કે અમારે ધર્મ બધાને આમ પ્રાણીઓ પ્રત્યે ઘણું જ લગાવ છે.
હા.
એટલે અને પ્રાણીઓ હા અને પ્રાણીઓ પાછુ જીવનમાં પણ અગત્યના હોય છે.
હા એમને જોઈએ ને આપડે મોડા પર એક અલગ ઈસ
હા સાચી વાત છે.
હા અમે જેમ કે ડોગી છે ને અમાર તો મતલબ એમના સાથે ટાઈમ સ્પેન્ડ કરીએ ને તો મતલબ મસ્તી કરીએ આમ ક્યા ટાઈમ જતો રેય ખબર જ નહી પડતી.
હા. અને એમનું એક જે ઈનોસન્ટ ફેસ છે ને.
હા.
તમને આમ દરિયા જ આવી જાય.
દાય આવી જાય.
કે આમ આનાથી પણ એક કશું સ્ બીટ પ્રાણી આમ હોઈ શકે હા. અને પ્રાણીઓ તો પાછું પ્રકૃતિની કેવી અમૂલ્ય ભેડ છે.
હા એજ ને ને પાછું લોયલ ી એમની એટલી ને મલબ કૂતરાની જ વાત કરીએ. તો વફાદર પ્રાણી કહેવાય.
ઘણું જ વફાદાર હ.
હા.
હા અને પ્રાણીઓ તો કેવું આમ પૃથ્વી પર ના જીવસૃષ્ટિનો મહત્વપૂર્ણ ભાગ છે. અને પર્યાવરણનુંું સંતુલન જાળવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવતા હોય છે.
હા એ તો છે.
અને વિશ્વમાં તો નાના નાના જીવજંતુઓથી લઈને વિશાળ હાથી અને વેલ સુધી પણ અનેક પ્રકારનામ પ્રાણીઓ જોવા મળતા હોય છે.
હા એજ એજ.
અને આમ જોઈએ ને તો દરેક પ્રાણી નું છે, ને આ પૃથ્વી પર એક આગવું મહત્વ છે. હા અને પ્રાણીઓમાં તો કેવું પાલતુ. હોય ને જંગલી પણ હોય તમે ગાય ભેસ છે, બકરી છે છે, અને બિલાડી જેવા પ્રાણીઓ છે, એ આમ પાલતુ પ્રાણીઓ હોય છે. તેમને અમને તેમને આમ ઘરમાં તમે પાડી શકો છો. પરંતુ જયારે સિંહ છે, વાઘ છે હાથી છે, હરણ છે. અને રીચ છે, હા જંગલી પ્રાણી. હા.
પણ તમે જયારે પાલતુ પ્રાણીઓને પાળો ને. તો આમ મતલબ આપડેને એવું લાગેકે કે એમને કદ કરીએ છીએ. પણ એ એક એક ટાઈમ થાય ને એટલે એમનો અને મતલબ. પાલતુ પ્રાણી નો ને આપડો એવો બોન્ડ બની જાય ને. કે એમને આપડા આપડા પાસે એટલું ગમવા લાગે ને.
હા અને અમુક વાર બોલો બોલો. બોલો બોલો.
હા એટલે મતલબ એવી રીતે એમ બોન્ડ બની જાય ને તમારું એક પ્રાણી સાથે.
હા અને કેવું કે અમુક વાર તો કેવું થાય. કે તમે ઘરે ગયા હોય.
હા.
ઘર માંથી કોઈક માણસ એને લઈને આમ બહાર ફરવા ગયું હોય. પણ તમે ઘરે જઈને જોવો ને એ. તમને આમ થોડીક વાર પણ આમ દેખવા ના મળે ને. તમારા આ મનને શાંતિ જ ના મળે
હા એ રીતે એ જ્યારે આવે ને કે ત્યારે તમે થોડી એમ. એને રમાડો એનાથી મસ્તી કરો ત્યારે મજા જ આવે તમને.
અને પ્રાણી તો કેવું જેમ કે કૂતરો પાલતું છે, તું ઘરે અમે એવી રીત ચતુર્થા થી રાહ જોઈ રહ્યો હશે ને.
હા અને આપણે આપડે આશું ને દરવાજે. તો એટલું મતલબ આમ પેલું આમ ખીલી ઉઠશે ને ગાંડો થઈ જશે.
હા. અને દરેક પ્રાણીનું કેવું પ્રકૃતિમાં પોતાનું આગું સ્થાન અને મહત્વ છે.
હા એજ એજ. કેમ કે હવે ગો ગાયો બેસો પાડીને લોકો મતલ એક કમાણી કરે છે, દૂધ વેચ
હા મધમાખીમાં પાછું મધ આપે છે, તો ફરી. એના લીધે મધ વેચી શકે છે, અને મધમાખીનો તો મોટો રોલ જોઈએ ને તો પોલિનિશિયનનું છે.
મતલબ?
પોલીનેશન એટલે પરાગનયાન હા એટલે એક ફૂલમાંથી રસ. લઈને પોતાનું એ એનું જે મધ છે, એ પ્રોડક્શન કરશે પણ જે એ હશે. મેલ નું પરાગ એ ફિમેલમાં ટ્રાન્સફર કરશે એના લીધે પોલિનેશન થશે અને આપણને આમ ખોરાક છે. વેજીિટેબલ છે, એ બધું આમ પૂરતું પડી રેશે.
હા એ તો છે.
હા. બા અને બળદ જોઈએ તો બળદ પાછું આપણને ખેતીમાં ઘણું ઉપયોગી થાય છે.
હા બળદ-બળદ મતલબ એક ટાઈમે તો એટલું મહત્વ હતું ને બળદનું. મતલબ ઘરે-ઘરે ઘરે-ઘરે બળદ હા.
ટ્રેક્ટર ને એવું નોતું ને તો તમારે ખેતર ખેડવા માટે તો બળદ ની જ જરૂર પડતી.
હા એજ, અને અત્યાર ટ્રેક્ટર આઈ ગયા, બટ જે લોકો છે ને જૂના જુના લોકો એમનું માનવું તો એવું જ છે કે બ બળદ થી જે ખેતી કરતા ને એ અલગ લેવલ ની હતી.
હા પણ તમે આજ જોવ ને તો ગામડામાં પણ અમુક ઘરે તો આમ તમને બળદ જોવા મલશે જ. અને એ લોકો એનાથી જ પાછું ખેતર ખેડ
હા, મતલબ હવે ઓછું થઇ ગયું પણ અહ તમને મલી ગઈ
હા, હા. અને ઘણા પ્રાણીઓ તો આમ જંગલ અને પર્યાવરણ નું સંતુલન જાળવવામાં પણ મહત્વની ભૂમિકા ભર ભજવતા હોય છે. હા કેમ કે દરેક પ્રાણીની આમ પોતાની ભૂમિકા છે એ દરેક લેવલે આમ અલગ-અલગ જોવા મળતી હોય છે.
હા એ અને હ હવે તો પ્રાણીઓ ઓછા થતા થ જાય છે. જેમ કે આપડે ચીતા ની વાત કરીએ. ચીતા છે કે પછી સિંહ છે, તો પેલા જોવા મળતા એટલા અત્યાર નહીં મલતા જોવા.
ઘણા તમને જોવા મલતા તા, પણ હાલ તો કેવું એમનું વસ્ત પર છે ને આપણે છીનવી લીધો છે ને
હા.
કારણે જ અમુક વાર તો એ લોકો જતા રહે છે, ક્યાંય-ક્યાંય તો મૃત્યુ પામે છે. કેમ કે એમના વસવાટમાં એમનો ખોરાક મલી રહેતો તો. હવે કોઈ નવા વસવાટ ઉપર જાય તો ત્યાં ખોરાક મલે કે ના મલે એનું કાઈ નક્કી નહી.
પ્રશ્નો બને.
હા.
હા‌.
હા. અને આજકાલ તો કેવી ને એ લોકોને સંરક્ષણ કરવા માટે પણ આપણે ઝુ લઈ લો કા તો રાષ્ટ્રીય ઉદ્યાન લઈ લો
હા.
એવું બધું ગવર્મેન્ટ પ્રોગ્રામ કરતી જ હોય છે. અને હાલ તો ભણતરમાં પણ અહ પ્રાણીઓ પ્રત્યે આમ વધ્યું છે કેમકે કોલેજમાં જ એક આમ અલગ સબ્જેક્ટ વિષય બનાવવામાં આવ્યો જુ લોજી. એમાં ખાલી પ્રાણીઓને લઈને જ ભણાવામાં, એની સંરચના કેવી છે, તેનું મહત્વ શું છે? તેની ભૂમિકા શું છે આ પૃથ્વી પર અને મનુષ્યના જીવનમાં? તેના વિશે જ આમ ભણવામાં આવ તું કઈ છે
એ તો છે, એક બધાને એક પેલી માનસ મગજમાં એક હોવું જોઈએ કે ભાઈ પ્રાણી શું રોલ ભજવે છે? શું છે, શું નહી? કેવી રીતે પ્રાણી સાથે તમે મતલબ પેલું કરી શકો.
હા.
એક એ બોન્ડ બનાઈ શકો કે મતલબ જંગલી જાનવરોને તો ના બોન્ડ બનાઈ શકીએ બટ એને આપડે હાર્મ કઈ રીતે ના કરવું.
હા.
એ શીખવું બઉ જરૂરી છે.
હા, અને આજના જમાનામાં તો કેવું કે અમુક વાર તો છે ને બાળકો પોતાના માતા-પિતાથી દૂર રહેતા હોય છે. તો કેવું કે જે વૃદ્ધ લોકો હોય ને એક કોઈ એનિમલને પાડી લે અને એને એટલુ બધો આમ લાળ પ્રે પ્રેમ કરે ને કે જાણે પોતાનું બાળક જ હોય. હા, હા અને એની સાળસંભાળ પણ એવી રીતે જ રાખતા હોય.
હા, એ અન ગામડામાં જોવા જઈએ ને તો ગાયો ભેસો વધારે પાડે.
હા.
એમનું મતલબ હવે પૂ પૂરું બી બધું પાડે જેમ કે ખાવાનું છે પીવાનું છે. ન્યુટ્રીયન્સ જેવું મતલબ બીમાર હોય તો કેર બી એટલી કરે. ગામડામાં. હા.
હા, પણ અમુક લેકા અમુક લોકો કેવા હોય છે કે એટલા બધા આમ પ્રાણીઓ પ્રત્યે નફરત હોય છે ને કે એક બચારું પ્રાણી ખાલી ઘરની સામે સામે જ આયુ છે. હજી બેઠું પણ નથી ખાલી ઊભું જ છે તો પણ આમ લાકડી લઈને મારવા દોડી નીકળશ.
દોડી નીકળે, કશું પેલું ખાલી ભસ્યું બી હોય ને એકવાર તો કે આ મને કે ડિસ્ટર્બ કર્યો, આમ કર્યું, તેમ કર્યું. પછી મારે અને મારે એટલે કેવું મારે. ના પ્રાણી પાછું આ નાજુક બી હોય. મતલબ કુતરું જ છે તો હવે તમે એમ જોડ થી લાકડું મા મારો તો એને મતલબ ભાગી જ જાય. અને આપડા જેવું થોડી હોય કે મતલબ આપડે તો કેવું એક વાર લાગ્યું હોસ્પિટલ જતા રહ્યા.
એ લોકોને તો એવું કઈ નઈ. અને એમાં પણ આ સ્ટ્રીટ ડોગ હોય ને એનિમલ્સ એ લોકોને તો ખાસી બચારા ક્યાં
કોઈ બી પ્રાણીને લઈ લો. તમે હવે એને મારવાથી એ એને સમજવાનું નથી કે ભઈ કેમ મારયો. મને ભસવાનું નઈ. આ તો તમે મારીને બી કઈ ફાયદો નથી.
અમારે પણ આ જુઓ ને કોલેજમાં એક કૂતરી છે એ કૂતરી ખાલી બચારી આઈને કેવું કે બાર તો હાલ કેટલી ગરમી તો બહાર એને આમ સારી જગ્યા ના મલે બેસવા માટે. અન પેલું કેવું નીચેના ફ્લોર પર કેવું અમારે ઠંડુ ને એવું હોય છે ન તો લેબમાં આ કાતો ક્લાસમાં આવીને બેસે ને તો એને એવી રીતે ખરાબ રીતે મારે ને લોખંડની લાકડી એ મારે.
તો પછી.
અને પછી મારીને ભગાડે.
એજ ને. હવે એને જે માર માર્યો તમે એની એનું ટ્રીટમેન્ટ તો એને થવાનું નથી.
હા.
અને આજકાલ તો, હા. અન આજકાલ તો આમ પ્રદુષણ પણ એટલું થઈ ગયું છે ન, અને હાલ તો કેવું વિકાસ ના નામે લોકો છે ને આમ જંગલો કાપ
જંગલો ઘણા બધા મતલબ કાપી જ નાખ્યા છે.
હા અને એના કારણે પાછા પ્રાણીઓ વસવાટ પણ ગુમાવતા હોય છે.
વસવાટ ગુમાવે એટલે બિચારા આ તો નવી જગ્યા જાય એટલે પાવટ ના એટલે મૃત્યુ મૃત્યુ પામે અને પછી ગણતરી એમની ઓછી જ થવાની.
હા બને એટલું એની સાર સંંભાળ રાખો તમે. એ સારું હા સારું સારું ચલો. વાંધો ને પછી વાત કરીએ.
ઓકે ઓકે.